તો
હા જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ
વગેરે બરા્યા મજામાં
હા હા મજામાં મજામાં
હ શ ચાલે નોકરી
કઈ ન કલયાર કરતું છે
હા ફસીટાલલેશે
હમ હમ
હા
કઈ નહી હવે તો તહેવારો બી આવ ી આપડે આટલા બધે તો પછી
હમ તારી તૈયારી બહ ધામ ધૂમ થી ચાલે છે દિવાળીની હવે નવા કપડા થોડાક લીધા છે થોડાક લેવાના બાકી છે ફટાકડાે પડશે છોકરાઓ માટે
હમ
તમારા ત્યાં કેવું છે કપડા લઈ લીધા
બાકી છેજુ હવે લાવવાના બાકી દિવસ જાહેર જા ના દિવસે
હા ફટાકડા બી ફોટા હશે ને
હા પએને
હમ
તો શું કેવું તમારા ઘરે બધું સાફ સફાઈ
સાફ સફાઈ થોડી ઘણી થઇ છે એક રૂમ બાકી રહી ગયો છે હવે હવે રજાને દિવસે પટાવું
હમ હા
તમારા ઘરે થઇ ગઈ
પણ હજુ હવે ચાલુ કર્યું છે ધીરે ધીરે
હા
થશે હવે થોડું થોડું કરીએ તો થાય એમ
બરાબર તો કપડા લેવા કઈ દિવસે જવાના છે તોમ
હવે મારી રજા આવશે અત્યારે તવીસ મે
આપે સાથે કપડા લાવીએ.
હા ચાલે ને આપડે સાથે લઈએ તો ડડીસ્કાું. કમ લ આપણને
એટં જોડી લીધા હોય તો જરાક ઓછાાવી લે પૈસા
હમ હમ
હ ફોટોગ્રાફી લઈ લઈશું તે દિવસે જ
ફટાકડા પણ ગર સાટલા બે ફટકડા લીધતિક તરટ છે
હમ હમ તો ત વખતે તો ત્રણ ચાર હજાર ના ફોટાકાા જ હોશે
હમ હમ
હમ
દિવાળી પતે એટલે આપડ પાછું નવ વાર બી આવે
હા નવ વર્ષ તો આવે છે નવ વરસ પૂટતો આપડે બધાને પગે લાગવા જવું પડે ફળિયામાં
નવા નવા નવા નવા કપડા પહેરને જોવા પડતું હોય છે આપડે નવ વર્ષ એટલે કે નવ વર્ષની શરૂઆત થઈ જાય એમ એ દિવસ એમ
હમ હમ હમ સારું થઇ જાય છે
યાર નવ વર્ષ દિવાળીને બધું ફતે
ભાઈ બીચ પર ભાઈ બીચ પર બનને ઘેરે જવું
હમ
એટલે બે ત્રણ પાંચેક રજા મૂકી જ પડે પાંચમ સુધી નીચે રજા લઈ જ પડે
હમ
એક બેન નેતા જાય પાછી બીજા બેનનેતા ભી જવું પડે એટલે એક એક દિવસ રહે એટલે બે દિવસ ત્રણ દિવસમે નીકળી જાય
હમ
પાંચ છે દિવસ તો રજામિનિમમ લેવું જ પડે
હુમ અમને પણ દિવાળી પર બોનસમાં સારી મીઠાઈઓ અને ગિફ્ટો પણ મળતા હોય છે.
હા હા હા હુમ હમ ગિફ્ટ તો મળે છે કંપનીમાંથી બી એમ તો ગિફ્ટ મળે છે અને મીઠાઈ બી મળે છે.
હમ હમ
ખર્ચા વધી જાય છે દિવાળી પર થોડા ઘણા પણ હવે તહેવાર છે તો કરવું પડે બીજું શું ચાલે
કઈ નહી હવે તો હા ભાઈ ભી ને જમવાનું સારું ફોન કરવાનું છે અરબધાને
હુમ હુ
પછી તો જાન્યુઆરી પછી વીસમી જાન્યુઆરી આવશે
દોરી વાજો કરવું પડશે ત્યારે બી ખર્ચા થઈ જાય તલના લાડુ બી બનાવવા પડશે
સ્પીકર પણ મૂકે છે હા હ હ બ મજા આવે છે પતંગ ચગાવવાની છે. અને લૂટવાની પણ એટલી જ મજા આવે છે પતંગ
હુ અમારા ટેરસ પરથી તો બધા કપાય છે પતંગ ગાય એટલે મસ્ત હાથમાં જ આવી જાય જોરો
હુમ હુમ હુ સાથે સાથે પાપડી પણ તે સિઝન ચાલુ થઇ જાય છે પાપડીને ઉંબાળી પણ બનાવાઇ
હા અરે તો દર વખતે જ ચૌદ જાન્યુઆરી હું જે દિવસેને મકર સંક્રાંતિ તે દિવસે સા પ્રાંત હોય
હા હા હા આ વખતે અમારે પણ વિચાર છે બડી ફરવાનો મકર સંક્રાંતિ પર
હુમ
આપ સાથે પ્લાનિંગ કરીએ એવું લાગે ત આપણેે
હુમ હ તોમે અયા તો ન કઈ ને -'
હજ તો ઘણો ટાઈમ છે એટલે આપણેે જોઈસુ પાલન કરશું.
હમ
જો નોકરી પર કાલે સવારે ફસ્ર્ટ સીપ મા
હા જવાનું ને
હા હા હા બીજું સાંજે કેટલા વાગે આવે છે.
નહી આવી રહ્યા અમ તો હાટાન
હુમ હુ
પછી તો ડાયરેક્ટ રગ આવે છે પડમયુ હોળી ધૂણેટી આવે છે ને હોળી ધૂણેથી વચમાં હોરી ધુરેટીતિ આવે છેુ જોડે ના દિવસો પણ મજા આવે છે. ગુલાડ કરવાની કલર કરવાની
હમ પુણે થી નાની વ પાણીમાં ફરી ફરીને રંગ થી રમવાનું મસ્ત મજા આવી જાય
ત્યા પછી તો પંદરમી ઓગસ્ટ આવે ત્યા પછી તો
હમ જે દિવસે એ બધા વિદ્યાર્થીઓ માં પંચ
હમ સ્કૂલમાં જાય છે દ ર ફરકાવે છે સાંસ્કૃતિક પ્રગ્રામ પણ સ્કૂલમાં રાખે છે તે પણ જોટા મુકટા બાર એક વાગી જાય
હ ગયા સાલ પણ અમે ગયેલા હતા અમારી નજીક ની
હમ હ હા હમારે એ ભી પ્રોગ્રામ હતો સાંસ્કૃતિક પ્રોગ્રામ જેવા નાટકને રાખેલા હતા મજા છે
હમ બરોબર છે હ પછી તો ગણપતિ
ગણપતિ માં પણ મજા આવે છે ગણ ગણપતિ બેસા છે જામમાં ચોટરા પગ ગણપતિ બેસાે છે બેસ્ટ દિવસ પેસાારસેરે યા તો
હમ અમારે અહીં પણ બઉ છ સાત કૂટના ગણપતિ લાવતા હોય છે
ર ના કઈ દિના પુલ પર જાય છે પુલ હ એક કિલોમીટર ચાલતા ચાલતા ડીજે વગડતા જાય નાચવાની પણ મજા આવે છે કલર કરવાની મ મજા આવે છે ગુલાલ
હમ એ દસ બાર દિવસ ગણપતિમાં ત્યારે ટાઈમ જતી રહી ખબર જ નહી પડે હતીમાં અનેમ
પછી સાંજે મહાપરિસાદ નું પણ આયોજન હોય છે એટલે મહાપરિસાદ બી સાંજે જમએ અને મજા આવે છે તે દિવસે કોઈ રસોઈ બનાવા નય થાકેલા હોય ગણપતિ ડુબાવીને આવતા પછી ઘરે ગામમાં મહાપ્રસાદ નું આયોજન હોય છે
હમાં બધા જમ વિસર્જન માં બોલ્યા જાય
હા એટલે બધા સાથે પછી વાપડ સરી જમી લઈએ
હ બરાબર બધા બહ જ ઉત્સાહમાં પણ હોય છે
હમ ચા પણ હોય
તથા ગણપતિ વિસર્જનમાં વચે વચ્ચે છાસ નો પણ પ્રગ્રામ રાખતા હોય છે
હમ હમ હોય હય તાસ બ હોુ કોઈ ટોન્ડીિવસે ઉઠાારેે છે કોઈ પાંચ દિવસ એવઠા ર અમારે તો દસ દિવસ બેસા રહેેશે
હા બરાબર છે આમ તો મોટે ભાગે બધા દસ થી બાર દિવસ સુધી બેસાડતા હોય છે
હા હ
રાજા મારા બજ મોરામાં એનાથી કારણ મોટા મોટા ગણપતિઓ
હમ હા હા
તે પણ અમે એક દિવસ પ્લાન ગોઠવીને જઈએ છીએ રાતના ફરતા ફરતા બધા જ ગણપતિના દર્શન કરતા હોય છે
હમ હમ હમ હ બરાબર
ત્યારબાદ તો પછી એમ
જન્માષ્ટમી પર પણ મજા આવે છે જન્માષ્ટમી પર અ મજા આવે છે બાર વાગ્યા સુધી ભજન જાય મજા આવે બાર વાગ્યા શ ભ એ જાાય માહોલ ગામર બધા જ ભેગા થઈને પછી ભજન ગાઈએ
એ દિવસે તો
અને બીજે દિવસે ભ મટકી ફોરવાની પણ મજા પ્ર ક્રિયાશે મટકી ફોડવાની મજા આવે ગામમાં ટાંગે બેટણ જગએ કૂદીને મટકી ફોરવાની આવે એક પર એક ચડીને પણ મટકી ફોરે બહ મજા આવે છે
બરાબર છે સ
પછી બીજું શું કેવું
કઈ ન હવે સુવાની તૈયારી કરીએ છે સવારે વહેલું હોય છે
હું પણ આ બહાર બેઠો છ ઠંડ ત મસ્ત ફોન આવતો છે એટલે થોડક વાર મોબાઈલ જોઈને પછી હવે સુયા અમે પણ પછી હમ આવીશ આવીશ તમે પણ આવજો
હલો આપડે મળરીશ
ચાલોલે જય શ્રી કૃષ્ણ મળલીશું ઓકે
ઓકે ઓકે